હ મજજામાં આવે જ મારોબત તમને બરાબર
ના ના બરાબર આવે છે અવાજ મારો વાજ બરાબર છે ને
હા બસ હવે બરાબર આયો હ હમણા
શું કરો છો તમે આજે તો તમે મતલબ કાલે રવિવાર ગયો તો આજે શું કામ બામ ને આમ કેટલું બધું પ્રેશર ને આમ ફટાફટ બધું એવું હશે ને આ
અરે શનિ રવિ આવે ને તેટલું સારું લાગે ને સવાર ના ટિફિન ના હોય બાળક કોના એ ડેડી ના પછી આપડું કંઈક જે રૂટીન હોય એમાં થોડુંક આપડે ચેન્જ લાવી શકીએ રવિવાર સાંજે આપડે બાર આઉટિંગ માટે જઈએ હોટલમાં જઈએ તો સાંજની રસોઈ ની એટલી શાંતિ લાગે કે હાશ આ તો કઈ એક તો સાંજની બનાવાનું સાચું કો બનાવવામાં વાંધો નથી હોતો પણ સાંજ ની શું કરવી ને એ વિચારી છેને એટલો કંટાળ આવે ને આપડે મોટા લોકો નું વિચારીએે કે ઘરમાં વડીલો હોય તો નાના છોકરા ખીચાય કે મમ્મી રોજ શું આવું આવુંને બનાવે છે. અને એ બનાવીએ તો મોટા લોકોને સદે નહીં. કે પછી રોજ શું કરવું ને કઈક એટલું વિચારવાનો કંટાળો આવે છે ને.
સાચી વાત છે મેં હમણાં જ અભી હાલ થોડી વાર પેલા ડિસ્કશન કરતી તી સાસુમાં જોડે કે મમ્મી શું બનાવું છે તું મને પૂછમાં તારે જે કરીને મને ખવડાવ હોય ખવડા તો હું ખાઈ લઈશીખ. બપોરે તો શું ખબર હોય શાક, રોટલી, દાળ, ભાત એવું જ બધું ફિક્સ હોય છેલ્લી વાકી સબ્જી ફરે ખાલી એમ બદલવાની પણ એમ કે રા ત્રે શું બનાવું ને તો હું મમ્મી ને ક્યાર ની પૂછું છું વારે વારે તું પૂછમાં જે કરું હોય કરી નાખ મેં કીધું જો બપોરે ખીચડી શાક ક રહ્યા હતા તો અત્યારે તો શાક ખીચડી શાક ભાખરીને એવું ફાવશે નહી મેં કીધું તો શું બનાવું ચા ભેગો ઓપ્શન આવે કે ભ પરાઠા ભાખરી થેપલા અથવા કઈ બીજી વસ્તુ શું છે એમ.
હા.
કેશું એમાં કે તમારે ત્યાં આગળ આમ રાત્રે શું વેરાયટીઓ તમે બનાવતા હોવ છો જમણવાર માં.
હા એટલે અમે રાત્રે મોસ્ટલી છે ને એટલે મારા મિસ્ટર તો હોય ડોક છે એટલે એ તો પાછું એ બી જોવે કે રાત્રે ભારે પડશે. કે આ વસ્તુ રાત્રે ના ખવાય જનરલી છે ને અમે ગવારનું શાક ગવાર ઢુંગળી દાળ ઢોકળી એવું બધું અમે રાત્રે બનાવવાનું પ્રિફર ના કરી એ મોસ્ટલી અમારે રવિવાર સવારે જ બને. કારણ કે એ બધું આપડે રાત્રે એક તો ખાતા ખાતા સાડા આઠ નવ થઈ જાય. પછી સીધું થોડાક ટાઈમ આપડણે સોવાનું હોય એટલે એ બધું છે ને અમે રાત્રે નથી બનાવતા દાળ ઢોકળી છે કે પછી આપડે કોઈ બી ગવાર ઢોકળી છે ગવાર નું શાક છે એ બધું અમારે સવારે જ બને. અમારે સાંજે મોસ્ટલી કેવું હોય જે પચવામાં હલકું હોય. હવે તમે કીધું એ પ્રમાણે અમે રાત્રે થેપલા બનાવીએ. ખીચડી ભાખરી જે સામાન્ય જલ્દી જલ્દી વડીલો બી ખાઈ શકેને પચી જાય એવું બનાવીએ પછી અમે પરોઠામાં વેરાયટી સાંજે રાખીએ કોઈ દિવસ ગોભી ના પરોઠા આલુ પરોઠા છે. પછી પાલક પરોઠા, પનીર પરોઠા એટલે સાંજે અને જો શિયાળો આવે ને તો અમારા મેન્યુમાં સેવસળ છે. પાઉભાજી છે. પાઉભાજીમાં તમે વડીલો માટે અમે પરોઠા કરી નાખીએ અને બાળક પાવ કે બ્રેડ સાથે ખાય એટલે મોસ્ટલી સાંજે અમે એવું રાખીએ કે જે પચવામાં બી હલકું હોય ને બાળકો કોને બી ભાવે. એટલે સાંજના મેનુ માં તો અમારે એવી રીતે જ સેટિંગ કરવું પડે કે ભાઈ કોઈનું પેટ ના બગડે. કે એમને ડાયજેશનમાં પ્રોબ્લેમ થાય એવું અમે સાંજના મેનુમાં નથી લેતા.
સાચી વાત છે તમારે અમારા ઘરે પણ એવું જ છે. કે હમણાં તો મતલબ ઘરડામાં તો બસ એક સાસુ માં છે ખાલી. પણ એને મારી જેમ ખાવા પીવાનો શોખ ખરો હો એમ એટલે એમ એને જવું તેવું ના ચાલે બધું જ વેરાયટી ખાય ખરી એમ હમણાં જો બે અગીયારને એવું રેતા હતા તો સેવસડ લાયા તો કે કે ના હું બીજા દિવસે ખાયશી કે તો એમણે પછી સેવુંસડ ખાધું કાલે. તો મેંને મારા ઘર વાળા માટે ચા ભાખરી ને પાપડી ને કાંઠિયા ને એ અમે લોકો ખાધું છોકરી હોય તો મારી નાની છોકરી છે તો એની અલગ વેરાયટી હોય. જેમ કે અત્યારે જો એને વરમશીલી કરી દીધી બબુ મીઠા આપડે કહીએ ને જે ફ્રૂટ આવે છે. જમરૂખ જેવા હોય એ એને બે દીધા ખાવા માટે તો હવે ખબર નઈ એ રાત્રે શું કેશે થોડું સમજણું થાય ને બાળક એટલે. ખબર પડવા માંડે શું જોઈએ છે નથી તો એનો આ ખોરાક અલગ લખાય. તો જેટલા માણસ અમે ઘરમાં ચાર જણા છીએ પણ ચારેય ના રાગ અલગ અલગ હોય. જેમ કે આજે બપોરનું મેનુ જે હતું ને એ મને ભાવે મને ગમે ને એવું મે આજે વી વિચાર્યું હતું કાલ રાત તી ના તા શું જનરલી મમ્મ રસોઈ વેલા ઉઠીને કરી લઈ કેમ કે બે બી મારી નાની છે ને તો એક ધારી શું રસોઈ ના કરવા દે આપણને ડિસ્ટર્બન્સ કરે વચ્ચે વચ્ચે. તો એઈ કે કે હું વેલા સર ટિફિન કરી રહીશ પછી કામ ને રાત ની રસો ની એ બધું તારે કરવું ઓલું શું કે પછી ટિફિન ટાઈમે ના થાય ઓફિસે જવાનું હોય ભાગાદોડી થાય એક બાજુ છોકરાને ખવડાવવાનું નવડાવ ને બધું શું એક સાથે દસ વાગતા ના પહોંચી વડાય એમ એટલે એ છે ને વેલા ઉટ તી ને એની રીતે ટિફિન નુંને બધું કરે હું છોકરું સંભાળું એની અરે રમવું રા ખું ઘરના કામ કરતી જાવ ને એવી રીતે કરતી જાવ. પણ આજે મેં રાતથી જ મમ્મી ને કીધું તું કે મમ્મી હું છે ને કાલે રીંગણા બટાકાનું શાક અને મને છે ને ખીચડી ઢીલી ઢીલી ભાવે રસ રસ તે આપડે કહીએ ને એવી મને ખીચડી ભાવે અને મને સાસુ માન છે ને છુટ્ટો દાણો જોઈએ ખીચડી નો અમે આમ આપડે જીરા કઈ આ ભાત સોરી કયા કયા બાસમતી એની ખીચડી ભાવે એમને તો મે કીધું ના મમ્મી આજે તો આ મેનુ કરવું છે. કોબી મરચા નો સંભારો અને ખીચ ખીચડી ને રીંગણા બટાકાનું શાક તો કેહ કે તું બનાવાની છે? તો મેં કીધું કે હા. આજે તો રસોઈ મેં બનાઈવી છે એટલે શું કે મને ભાવે એવું. પછી જો મારા ઘરમાં અમુક વસ્તુ કેવું છે ટેસ્ટ ચેન્જ થાય આપડે જો હવે સાસરે આવ્યા તો થોડી પદ્ધતિ આખી ફરક પડી જાય પિયરમાં આખું થોડું અલગ હોય એમ મને ઘણી વખ ખત આમ કાંઈક વસ્તુ એવી દેખું ને તો મને ઈ મરજી થાય પિયર ની જે સ્ટાયલ નું ખાવાનું ને એવું યાદ આવી જાય આપણને પણ આ બાજુ કોઈને છે ને એ ભાવે નહીં એવું થાય જેમ કે જો અમારે ત્યાં ભીંડો છે ને એમાં ટમેટા પડે. પણ અહીંયા મારા સાસુ બનાવે ને તો એમાં ટમેટા ના નાખે. તો મને તો ઘણી વાર એમ થાય કે ના ટમેટા વાળું શાક ખાવું છે પણ પછી શું કરું કે કઈ કોઈક રહ્યું હોય કે એમ થાય કે ચાલ આજે કઈ બીજું છે તો મારા એકલી માટે પણ બનાવું ખરી એમ તમે ક્યારે એવું કરો ખરા?
હા સાચે અમારે એવું જ છે અમારે શું છે અહીંયા સાંજે મોસ્ટલી તળેલું ના પાડે. અને મને એકદમ આવુ મસ્ત આવ મોસમ હોય ને વરસાદ હોય ને એવું હોય ને તો મને ને મારી બેબી ને શું ભજીયા છે પછી ડુંગળીના પકોડા છે. બ્રેડ રોલ્સ છે એવું બધું ખાવાનું બહું મન થાય. પણ મારા મિસ્ટર છે ને એટલે તળેલું બહુ એવોઈડ કરે કે બઉ તું તળેલું તો સાંજે બનાવતી જ નહી હેવી પડે. એટલે એવું થાય ને તો પછી હું શું કરું ખબર છ ભાખરી શાક બનાવું ને અમારા બેન આવી તે ભજીયા ની એક ડીશ કરી નાખીએ ને ગરમ ગરમ પેલા એ ખાઈ લઈએ. પછી એ લોકો સાથે એકાદી ભાખરી લેવી હોય તો લઈએ ને કર કાય નહી. પણ કેવું હે આ તો રોજનું થયું પછી આપણને બી કઈક તો ખાવાનું મન થાય ને અલગ બે બી તો જે નાની એને તો મન થાય ને આપણે અત્યારથી ના નહી આ નહી અને પંજાબી અમારે બહુ ભાવે તો પછી એ લોકોને ભાખરી સાદી કરીને પંજાબે એક સબ્જી એવી રીતે એડ કરી દઈએ પછી અહિયાં શું છે મને કોઈ બી શાકમાં ખાંડ ના ગમે અહિયાં અમારા બધા શાક એમાં ખાંડ નાખવાની હોય એટલે ગળિયો ટેસ મને એટલી મજા જ ના આવે. તો પછી હું શું કરું મારું થોડુંક કાઢી નાખું ને પછી થોડીક નાખવી હોય ને તો ખાંડ નાખી દઉં. એટલે આપડે આપડે લેડીસને ઘણું બધું હું તો કવુ જતું કરવું પડે છે આપડા આ આપણી બધી જે આપણે પિયરમાં કરતા હોય એ અલગ અલગ પ્રવૃત્તિ અહીંયા આઈને આપણું બધું છૂટી જાય છે જેણે આપડણે કોઈ નવો જ જન્મ લઈ લીધો હોય ને એવું આપણને ફેલ થયા કરવા
સાચી વાત છે તમારી તમે જેમ વાત કરી ને એમ હમણાં જ જો પરમ દિવસે જમે છે ને ઓલું દહી ભીંડી આપડે કહી ને ગ્રેવી વાળી કરીને તો એવી રીતે મેં બનાવી લીધી એમાં શું એક્ચ્યુલી અમારા ઘરે કોરી જ ભીંડી જ બને તો મને એમ કે થોડુંક આામ થવા માંડુ કે ના ભીંડો ખાવો ભાવે છે પણ હવે એ ટેસ્ટ નથી જોતો તો એમ તો આની પેલા બી બનાવેલી પણ શું એ લોકોને ભાવી નહી તો મેં કીધું ચાલો ને આજે હું મારી ઇકલી માટે જ બનાવું તોમારા ઘરવાળા કે હું એક ચમચી શાક ખાઈશ બાકી દાળ ભાત એટલે શું શનિ રવિ મારે દાળ ભાાગ ફિક્સ હોય બનાવવાના બાકીના પાંચ દિવસ અમે ના બનાવી શાક રોટલી ને એવું જોઈએ પણ એ ઘરે હોય ને તો અમારે શું દાળ ભાત તો જોઈએ એમને તો સારું મેં કીધું તો મારામાંથી ખાધી ખરી ભીંડી પણ એને તો બહુ ભાવ ત મે કીધું આપડે આપડે હોટેલમાં અને ઢાબામાં ખાઈએ ને એવો જ ટેસ્ટ છે મે એ બી સરસ બનાવીએ એને મને છે ને રસોઈ નો શોખ તો હું આવું. બધું આમ ધીરે ધીરે શાંતિ થીને મસ્ત બનાવો બધું એમ. થોડુંક છોકરી એમ થાય કે રમે છે ધ્યાનથી પણ અમે કેવું. થાય કે પછી તો ત્યારે બચેરા માર સાસુમા નુ અગિયારસ તો કે હું જેથી રહ્યું હોય ને તેથી જ આવવું કઈ ખારું હારું બનાવે
હ
ું થાય ચટપટું ભાવે એની બેલાઈ છે હે ને તમે મસ્ત એવા સરસ રૂ જેવા પોા ઢોકળા બનાવવા ને જે ડી મળી હતી આહાહા તો તેની વિશે બ. એ કે તું ક્યાં રાખવાની છો એ કે હવે એ કે હું રહ્યો તો તારું બધું બનાવું હોય. આપડે શું એવું થાય કે રે તો આવું થાય એમ. એટલે પછી એમ થાય કે હાલો હવે કઈક નવું કરવું છે. એમ જો અમારે ત્યાં પાત્રા છે ને આપડે પતરવેલીયા
હા.
એનું અમે છે ને શાક પણ કરિયે મસ્ત ગળચંટુ શાક બને. મને અહં મારા સાસુમાં ને એ લોકો હા એ લોકો કોઈ છે ને શાક ના ભાવે એ લોકોને અમે તો મસ્ત જે આપણે બાફેલા હોય ને જે પાતળા એના પછી આપડે આ ટમેટ ટા નો વઘાર બધું નાખીને છાસ છે ગોળ આંબલી બધું નાખીને સાબજી સબ્જી બનાવે બહુ જ સરસ લાગે પણ અહિયાં મમ્મી તળી ને કરે ને ઓલા તલમાં રાયજીીરુ માં ના આપણે ક‌ઈ ને સેજ ગડપણ નાખી ચા ભેગા એવી રીતે કરે હા વાઘારીને. પણ ક્યારેક એમ થાય કે. પીયર ની યાદ આવે તે એમ થાય હમણાં મારા કાકી જોડે વાત થઈ ને તેણે મને કીધું હતું કે. પાત્રા નું શાક બનાવું છે ને ઓહો હો શું વાત કરો છો મંગ મેથી નું શાક પણ એવું સરસ બનાવે સુકી લીલી મેથી હોય ને જે આપડે અ આપડે વઘારમાં નાખીએ. એને પલાળવાના મંગને પલાળવાના એની પણ સબ્જી એવી સરસ બનાવે મારા કાકી તમે જે ગડપણ ની વાત કરીને સેમ છે મારા પિયર માં પણ એવું છે બધામાં ગળ પણ પડે. અહીંયા છે મા. સાસુમા ને અમુક શાક હોય જેમ કે ગવારમાં કડછો લાગે દૂધી લાગે. રીંગણ છે. તુરિયા છે એવા અમુક અમુક શાકમાં જે ગડપડ નાખે બાકી એમને ખાટું જોઈએ મારા ઘર વાળા ને પણ ખાટી વસ્તુ છે હા દાળે ખાલી ગળી ખાય. તો શું કે મારે પણ એવું જ થાય તમારી જેમ હું કઈ રસોઈ કરરતી હોય ને મારું અલગ થોડુંક ઉપર નાખી લઉ ને એ લોકો માટે જો દાળ બનાવીએ ને આપણે નોર્મલ જે દાળ ભાત વાળી તેમાં એવું થાય મારા સાસુ ને ખાટી જોઈએ અને મને ગળચટી જોઈએ. તો એમની દાળ અલગ રાખવું મારામાં અલગ થી ગોળ કે ખાંડ નાખવું. મારા ઘરવાળા ને થોડી ઓછી ગયડી જોઈ એટલે આમાં શું થાય કે જેટલા ઘરમાં હોય ને લોકો એટલા રાગ. અલગ અલગ હોય બધાય ના.
અ અરે એડી શું ગળિયા માં આપી અમારે તો એટલી માથાકુટ થાય બોલો હવે જે આજે વેડમી છે. પછી શીરો આપડે બનાવીએ તો અમે લોકોને શું ખાંડ વાળો ભાવે મારા પિયરમાં તો અહિયાં બધા એમ કે ના ખાંડ નો શીરો ના બનાવતી ગોળ નો બનાવજે. વેડમી હોય તો કે ખાંડની ના બનાવતી હો ગોળની બનાવજે. એટલે મીઠાસ માં બી એ લોકોને એવું છે કે ભાઈ ખાંડ નહી હો અમને તો વર્ષો ગોળ નુ જ ભાવે પણ ભાઈ અમે નાનપણથી ખાડ નું ખાધું છે તો કોકવાર અમને બી ખાંડવાળું ખાવાનું મન થાય ને બધું તમને ભાવે એ જ અમાર બનાયા કરવાનું અમારી ચોઈસ કઈ જોવાની જ નહી આ એમ થાય આપણને
સાચી વાત છે ચાલો તો આ બઉ જ સરસ વાતચીત રહી અ ફરી પાછું તમને છે ને કઈક કોલ કરશું ને નવી નવી વિષય ઉપર વાત કરશું આપડે
ચોક્કસ આવજો
આવાજો
આવજો